હલો હલો હલો હલો અ હલો મેં શું તને કયુ મને છે ને દીકરી વિશે નિબંધ લખવાનું હતું અ એટલે સ્કૂલમાં બોલવાનું છે તો કેવી રીતે બોલના તો મને કે આઈડિયા આપશે એના વિશે
હા પાક્કું હું આપીશ ને તો જો તું છે ને કોલેજમાં બોલવાની હોય ને તો આવી રીતે બોલજે
હા
અ એવું કહેવાય છે કે લગ્ન ન થાયને ત્યાં સુધી દીકરી જે હોય ને તે માતા પિતાના ઘરે જ રહે છે પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે ને પછી સંસ્કારીન અને કેવ કેવડાયેલી દીકરી બે કુળને અને બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે સમાજના વિકાસની પારસીસી જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે દીકરી પરમાત્માને આપલું વરદાન છે આટલું બધું આટલું તો કહી શકે ને તું
હા હા મેં આટલું કહી દે એટલે આ મેં લાઈન સ્ટાર્ટિંગમાં કેવું ને કે વચ્ચે કશે હા હા અને બીજું બી કઈ કે ને કેમ કે બઉ લાંબુ મને કહેવાનું છે આટલાથી ની થવા એ
હા તો પછી એમ કે જે કે પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરીનો દીકરાનો મહિમા કરવામાં આવે છે એટલે કે બધા લોકો દીકરાને જ વધારે માને છે દીકરીને કોઈ માનતું નથી બધા દીકરી દીકરા દીકરા જ કરે છે તો પછી એમ લખજે કે જયારે દિકરીને સાપનો ભારો કે પારકી થાપણ કે માથાનો બોજ વગેરે માનવામાં આવે છે આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે અ દીકરો જે હોય તે ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી જ હોય છે ને
આ વાક્ય તું એ સાચ્યું કીધું ઘર દીકરી પણ ઘરની દેવડી હોય
યસ હા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે જે લોકો ભેદભાવ રાખે છે કે દીકરા આવો છે દીકરી હોય છે એ તો ઘણો અન્યાય છે એવી રીતે તો ના ચાલે
હા અને જરાક હજુ મને કેને કેમ કે તો બહુ સારું કેતી છે એટલે મને હજુ કેવું
હા પછી એમ કેહેવાય કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એટલે કે કહેવત છે ગુજરાતીમાં કે બાપ તેવા બેટા ને વડ તેવા એનો મતલબ એમ થાય છે કે પિતાને તો દીકરી વાલી હોય જ છે સંસ્કૃત માં દીકરી માટે દુહિત સબ્ છે સંસ્કૃતમાં દુહિતા શબ્દ વપરાય છે દીકરી માટે તો તો આવું બધું ને દોહિતા મીન્સ કે દીકરી સંસ્કૃત એટલે કે ગાય દોહનારી દુહતા મતલબ હમ પછી પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો જે પાડવામાં આવતી ને તેને દોહવાની જવાબદારી દીકરીની હતી એટલે તેને દુહતા કહેવામાં આવે છે
અચ્છા બીજું બી કઈ કે ને
હા પછી સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહી હોય છે તો ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણેને નોકરી પણ કરે છે એટલે કે આજકાલના જે બધા કહે છે કે છોકરાઓ જ છે બધું કરે છે ના છોકરીઓ પણ કરતા જ છે તેઓ ઘરનું કામ પણ કરે છે બહાર નોક નોકરી પણ કરે છે ને તો ભેદભાવ માખવા જેવું કઈ છે જ નથી એમના
એ જ ને
હા પછી તો એમ કહી શકીએ કે જે દીકરીઓ છે તે તમામ ક્ષેત્રોમાં દીકરા કરતા પણ આગળ વધી ગઈ છે હમણાંના જમાનામાં
એ તો તો સાચું કીધું તો છે જ હમણાં તો બધી જગ્યાએ દ બક્રી હોય
હા પછી એમ કેજ કેમ જે આપણે કીધું કે દીકરીઓ ઘણા આગળ વધી ગઈ છે તેમાં આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્ત્વ આપતા નથી કારણ કે લોકો જો સમાજ સમાજમાં લોકો કરતા જ નથી એક્સેપ્ટ કે દીકરીઓ આગળ વધે છે તેમને મહત્વ આપવા જેવું છે તો આપણો સમાજ દીકરાને જન્મને સહર્ષ આવકારે છે પણ દીકરીના જન્મને આવકારતો નથી એ બહુ ખોટું કહેવાય છે
એ તો છે
હા કે તેઓ ખાલી દીકરા સહકાર આપે અને દીકરી જયારે જન્મે ત્યારે તેઓ દીકરીને આવકારતા દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય છે
હા તો મને હજુ કે નહી જેમ કે મે હજુ લાંબુ લાંબુ કેયું કોલેજમાં કેમ કે મને ફર્સ્ટ પ્રાઈઝ જોઈતી છે ને એટલે
પણ દી પછી એમ લખી શકે તું એમ બોલી શકે દીકરી તો ઘરકામ નોકરી બંને સંભાળે છે દીકરી લોકો એવો પણ માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાશ્રમ મદદરૂપ થશે પણ દીકરી બંને કરે છે તેઓ માતા પિતાને બંને રીતે મદદ થાય છે કે તેઓ ઘરનું કામ કરીને માતા પિતા ને મદદ કરે છે અને બહારની જિમ્મેદારી જે જવાબદારી છે તે સંભાળીને પણ તે દીકરી ઘરને મદદ કરે છે
આ બધું તો મેં કુદસ વિચાર્યું જ નહી હોતું કેટલું સારું સારું તું કતી છે મે તમે નેક્સ્ટ ટાઈમથી જે પણ મને નિભા હશે ને મેં તારા પાસે જ તને જ કેહેવાય કે મને તું મને કઈ આઈડિયા આપ તું મને હજુ કઈ કે
હા પછી એમ આપણે આપણે બોલી શકીએ કે અમુક અણસજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે જો ગર્ભા દીકરી હોય તો ગર્ભાત કરાવી નાખે છે કારણ કે આપણા સમાજમાં દીકરીને કોઈ એક્સેપ્ટ કરતું નથી તો એ લોકો એવું માને છે કે છોકરી જે છે તે બૌદ્ધ છે તો તેઓ પહેલા ગર્ભનું પરીક્ષણ કરાવે ડોક્ટર પાસે જઈને પછી જો ગર્ભમાં છોકરી હોય એ લોકોને ખબર પડે કે છોકરી છે તો ગર્ભમાં જ કરાવી દે છે તે તો ઘણું ખોટું છે આપણા દેશમાં આવું બહુ ઘણું ખોટું છે
હા પહેલાના ટાઈમ પર આવું બહુ થતું હતું કે લોકો આવું કરતા પણ આજના ટાઈમ પર એમ ઓછું થઈ ગયલું છે એવું મને લાગે પણ મને નહી ખબર કે ઓછું થય ગયું છે બી કે નહીં તને શું લાગે
ના ના એટલું ઓછું પણ નથી થયું હમણાં પણ ચાલુ જ છે કોઈ કોઈ જે જૂના સમાજના જૂના વિચારો ધરાવતા લોકો હોય છે તે હમણાં પણ દીકરીને બોજ જ કરે છે તેઓને દીકરી એટલે કે દીકરી થશે શું કરી લેશે શું કરશે અમારું એવું માને છે
હમ પણ મારા મારા પરિવારમાં તો મને બહુ જ એમ માને
અરે એ તો જે લોકોની સોચ ખરાબ હોય ને એ લોકો જ એવું વિચારે છે કે દીકરી છે શું કરી લેશે પણ એ લોકોને એ નહી ખબર કે આજે ભવિષ્યમાં અને સમાજમાં દીકરીઓ કેટલું નામ કમાવે છે તેઓ પાયલટ લઈને ટ્રેન ચલાવે છે બધું જ કામ તો કરે છે દીકરીઓ તો શું ખોટું છે દીકરી
એજ ને આજે તો ટ્રેન ચડમાં બી છોકરીઓ હોય છે પાયલટમાં પણ છોકરીઓ હોય અને કેટલી બધી જગ્યાઓ પર છોકરીઓ હોય છે
હા એ જ તો પછી એમ પણ લખી શકીએ કે અ કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનો કુવારો રહેવું પડે છે બીજી તરફ સ્ત્રી ભૂણ હત્યા ન સિલસિલો હજુ ચાલી રહ્યો છે આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી અ શક્યતા છે રહે છે એટલે કે એનો મતલબ એમ છે કહેવાય શકીએ કે આપણે જે લોકો છોકરીઓને જન્મવા દેતા નથી તેને જન્મ તે પહેલા જ મારી નાખીે છે એના વચ્ેથી છોકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે જેનાથી જે છોકરાઓ છે તે પણ ખૂબ આરામ છે કારણ કે છોકરી હસી છોકરા લગ સા. કોનાથી કરશે છોકરા છે થોડ કરશે નહી નક.
એજ ને કોઈ વિચારે જ ને આવું તો બસ છોકરીઓને એમ જ ગણ કે બોધ છે બોધ છે બટ એવું નથી હોતું કોઈક વાર છોકરા લોકો એમ માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દે પણ છોકરીઓ આવું કોઈ દેસે નથી કરતી અગર તે પોતાના પગ પર હોય તો માતા પિતાને પો પોતાની પાસે રાખી એમની અને એની બુઢાપાની લાઠી પણ બને એ લોકો ડોસા થઈ જાય તો એ લોકોને અ પેલોું સહારો પણ આપે પણ આવું કોઈ વિચારે જ નહી આપણા ત
પછી એમ પણ આપણે બોલી શકીએ કે જે સમસ્યા છે એનો એ જ ઉપાય છે કે જો સ્ત્રી ભૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જશે અર્થાત તમામ લોકો દીકરીને પણ ઘણી દેવડી માને તે જરૂરી છે સૃષ્ટિનો છે એક જ દીકરી બચાવો દીકરીનો ઉદ્ધાર કરો એટલે કે આમ જ રાજમાં કે આપણે બસ એક જ એક જ રૂલ બનાવો એક જ નિયમ બનાવો
સૃષ્ટ. નો છે એક જ પોકાર દીકરી બચાવો. કરું ઉદધાર.
હા અચ્છા અને બીજું બી કઈ કે ને તું મને.
પછ બીજું તો એજ છે કે દીકરી દીકરામાં ભેદભાવ આપણે કેટ ગમે તેવું કરી લેશું પણ જે લોકોની સોચ ના બદલે ને જ્યાં સુધી ત્યાં સુધી દીકરા દીકરી ના ભેદભાવ ના જશે કેટલાક લોકો તો દીકરીને બહુ જ માને છે બહુ જ. ને બહુ જ માને છે કે દીકરી છે મારી દીકરી છે ઘની લક્ષ્મી છે મને દીકરી જ જોઈએ પણ ત્યાં બીજી સાઈડ જોઈએ તો જે લોકો દીકરીને માને છે એ લોકોને બી એ લોકો માનવામાં એ ના પાડે કે ના દીકરી બરાબર નથી દીકરી બરાબર નથી એ તો ખોટું છે.
એ જ ને દીકરી દીકરા નો ભેદભાવ કરવો જ નહી જોઈએ.
હા અને આપણેે તું અવાજ ન કરતી જરાક શાંતિથી સાંભળજે આવાજ મારી.
હા.
હા તો એ લોકોની સોચ તો આપણે બદલવી જોઈએ તેના માટે આપડણે કોઈ કઈ તો પગલું લેવા પડશે કે જેથી એ લોકો ન સોચ બદલે આપડે એવું બધું સ્ટાર્ટ કરીએ કે ત્યાં આપણે ઘરે ઘરે જઈને દીકરી બચાવો બેટી બચાવો બધું નારું લ પણ તેનાથી પણ આઈ થિક તેનાથી પણ મને ના લાગે કોઈ ફરક પડશે એ લોકો ને બુદ્ધ જ એવી થઈ ગઈ છે કે દીકરી એટલે બોજ છે એ શું કરી લેશે અમારા ઘર મે કઈ નહી કરી શકે.
હા એજ ને પણ કોઈ માનવા જ તે નથી કે દીકરી આજના ટાઈમ પર બહુ બધું કહી શકે જે છોકરાઓ પણ નહી કહી શકે આઈપીએસ ઓફિસર બની શકે પોલીસની જોબમાં દીકરી જઈ શકે સ્પાઈ નું કામ પણ દીકરી કરી શકે પછી કમાન્ડો એર હોસ્ટેલ કેટલી બધી ફિલ્ડમાં તો છોકરીઓ જ હોય છે.
હા એજ તો કેવું છું કે છોકરીઓ બધું જ કરી શકે છે પણ આજ લોકો માનતા જ નથી કે છોકરીઓ બધું કરી શકે છે તેજ તો ખોટું છે ને.
એજ ને પછી આપણા તની શ્રેષ્ઠ છોકરીઓને લોકો આજના ટાઈમ પર બધા ભૂલી ગયેલા છે કે જેમ કે સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા પછી બેડમિન્ટનમાં જે એમ સાવળણે સાનિયા મિર્ઝા કેટલી બધી છોકરી છોકરીઓ છે મેરી કોમ એ બધાને કોઈ ભૂલી કેવી શકે કે આ બધા ફિલ્ડમાં પણ છોકરીઓ ગેલી છે અને પછી દંગલમાં સીતા ગીતા ગેલી તે અલગ લડવા માટે કેટલા બધા ફિલ્ડમાં એમ છોકરીઓ બી છોકરાઓની બરાબરી કરી શકે પણ કોઈ માનવા માટે તૈયાર નથી.
એજ તો એજ તો જોવા જેવું છે કે સમાજની સોચ વધશે ક્યારે ક્યારે સારી થશે એજ જોવા જેવું છે કેમ કે એ લોકો દીકરી વિશે એટલો ખરાબ વિચાર રાખે છે કોઈ કોઈ તો હમણાં તો દીકરી પોતે બી રહી છે જે રીતે લોકો એ જે રીતે બધું થઈ રહ્યું છે દુનિયામાં ચાલી રહ્યું છે દીકરી બી જતી છે કે ના મને નથી જ નમવું અહિયાં કારણ કે આ લોકો તો મને માનતા જ નથી આવું બોલશે થોડીક દિવસમાં તો.
એજ ને.
હા તો. સાંભળ મેં શું કેવું કે બીજું કઈ બોલવું છે પણ હજુ તું ઈ નફ છાંટવું.
ના ના આટલું બરોબર છે. હા આટલું ચાલશે. મને કે બીજું કામ હશે બીજા ટોપિક પર કઈ કવાનું હશે કોલેજમાં તો મેં તને ખવા હા ને
હા હા હા તો મને જણાવજે એ તો કઈ ન છાલ.
હાછાલ બાય.
તારો દિવસ શુભમય રહે.
સારો પણ બાય.